હેલો જય શ્રી કૃષ્ણ કેમ છો.
હું મજામાં છું તમે કેમ છો.
હું પણ મજામાં છું આજે હું સ્કૂલમાં અભ્યાસ કરતો હતો. તો ત્યારે વુમન એમ્પાવરમેન્ટ વિશે વાત થઈ હતી.
વાહ આ તો બહુ સરસ ટોપિક હોય છે અને બહ મહત્વપૂર્ણ લાગે છે. હુંમેન ઓપામેન્ટ.
હા પણ વુમેન એમ્પાવરમેન્ટ નો અર્થ શું છે.
અ મહિલાને સમાન અધિકાર શિક્ષા. અવસરો અને પોતાના નિર્ણય લેવાની. સ્વત સ્વતંત્રતા મળવાની આ તો વુમેન એમ્પાવરમેન્ટ કહેલાય છે.
ઓ તે તો બઉ સરસ વાત છે એટલે સ્ત્રીઓને પણ. પુરુષો જેટલા અવસરો મળવા જોઈએ.
હા બિલકુલ. આ વાત સાચી છે સ્ત્રીઓને અ પુરુષ. એ જેટલા અવસરે મળવ જરૂરી હોય છે દરેક વ્યક્તિને સમાન તક મળવું જોઈએ.
હમ તમા મારી વાત એકદમ સાચી છે પણ. પેલાના સમયમાં સ્ત્રીઓની સ્થિતિ આજ કરતા અલગ હતી ને.
હા સાચું. અ પહેલા ઘણી સ્ત્રીઓને શિક્ષા મળવી પણ તક નથી મળતી. અને ઘના નિર્ણયોમાં પણ. તેની વાત સંભળવ નથી.
હમ સાચો પણ હવે પરિસ્થિતિ ધીમે ધીમે બદલી રહી છે. આજે ઘણી મહિલાઓ મોટા મોટા પદ પર કામ કરી રહી છે. ડોક્ટર્સ ઈન્જી. એન્જિનિયર્ સાયન્ટિસ્ટ ટીચર્સ પોલીસ ઓફિસર્સ અને પાયલોટ પણ. તને કઈ પ્રેરણાદાયક મહિલાનું નામ યાદ છે.
નહી.
હમ અને તેમને. હા ઘણી બધી મહિલાઓ છે જેમ કે. પીવી સિંધુ થઇ ગઈ સુનિતા વિલિયમ કલ્પના ચાવલા આ બધી પ્રેરણાદાયક મહિલાઓ છે, મધર ટેરેસા વગેરા વગેરે અને તેમને ઘણી છોકરી ક્રીઓને પ્રેરણા આપી છે,
હા, આ તો એક સરસ ઉદાહરણ છે,
હા, તેમને સ્પોર્ટ્સમાં દેશનું નામ રોશન કર્યું, આજે કલ છોકરીઓ દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે,
હમ્મ તને લાગે છે કે શિક્ષા અ શિક્ષા વુમેન એમ્પાવરમેન્ટ માટે બહુ જરૂરી હોય છે,
બહુ જરૂરી છે, કારણ કે શિક્ષણ થી જ્ઞાન મળે છે, અને આત્મવિશ્વાસ વધે છે, શિક્ષિત મહિલા પોતે પોતાના અધિકારો વિશે પણ જાણી શકે છે,
હમ્મ અને પોતાના પગ પર ઊભી શકે છે, તને લાગે છે કે ગામ અને શહેરમાં ફર્ક હોય છે.
હા, કેટલાક ગામોમાં હજુ પણ છોકરીઓનો ઓછો અવસરો મળે છે. પણ હવે ઘણા લોકોની વિચારધારા બદલી રહી છે,
બિલકુલ આ તો વાત તમારી બિલકુલ સાચી છે, તને શું લાગે છે, ઘરમાં છોકરા અને છોકરી વચ્ચે ભેદભાવ હોય છે.
ના બિલકુલ નહીં
કારણ કે
કારણ કે બંને સમાન છે, અને બંનેના પ્રતિભા હોઈ શકે છે, ટેલેન્ટ જેન્ડર પર આધાર રાખતું નથી
હમ્મ આ તો વાત બિલકુલ સાચી છે, તમારી તને લાગે છે, કે મહિલાઓએ કામ કરવું જોઈએ
આ જો તેમની ઈચ્છા હોય તો ચોક્કસ કરવું જોઈએ, પોતાના સપના પૂરા કરવાનો અધિકાર બધાને છે,
હા અને પરિવાર ન સપોર્ટ પણ બહુ જરૂરી હોય છે, સપોર્ટ મળે તો સફળતા મળવાની વધુ સરળ બની જાય છે,
હા અને તને લાગે છે કે સ્પોર્ટ્સમાં પણ છોકરીઓ સારી રીતે પરફોર્મ કરે છે.
હા, મને તો ચોક્કસ લાગે છે આજે ઘણી મહિલા એથલીટ દેશનું ગૌરવ બની છે, અને આ ઇન્ટરનેશનલ લેવલ પર મેડલ પણ જીતી રહ્યા છે,
આ તમારી વાત એકદમ સાચી છે, ઘણા અ ઘણા સ્ત્રીઓ આજના યુગમાં અ દેશ માટે કેટલા સ્પોર્ટ્સ રમતો હોય છે, અને કેટલાક અ ઈનામ પણ જીતે છે, દેશ માટે
હા, તને શું લાગે છે વુમેન એમ્પાવરમેન્ટથી સમાજને શું ફાયદો થાય
સમાજ વધુ પ્રગતિશીલ બની ગઈ છે,
કઈ રીતે?
જ્યારે સ્ત્રીઓ અને પુરુષો બંને સાથે મળીને કામ કરે ત્યારે દેશનો વિકાસ વધે છે.
હા, બઉ સરસ વાત કું છું તું દેશની આધી જનસંખ્યા સ્ત્રીઓની છે, એટલે તેમાં યોગદાન વગર વિકાસ શકાય નથી,
બિલકુલ હ સ્ત્રીઓ વગર દેશ પણ આપણે ચાલી શકતા નથી, તને લાગે છે કે સોશિયલ મીડિયા વુમન એમ પર મિનિટમાં મદદ કરી છે,
હા અ કેટલી હદે
કઈ રીતે
મહિલાઓ પોતાની વાત લોકો સુધી પહચી પહોંચી શક્યા અને અવેરનેસ ફેલાવી શક્યા છે
હમ પણ એના યોગ્ય ઉપયોગ કરવો જોઈએ
હા બિલકુલ સ્કૂલમાં આ ટોપિક પર ચર્ચા કરવી જોઈએ તમે
ચોક્કસ કારણ કે સ્ટુડન્ટ નાની ઉંમર થી સમાનતા વિશે શીખે
હા અને ભેદભાવ ઓછો થાય તને લાગે છે કે આજે પણ કેટલી ચેલેન્જેસ હોય છે
હા હજુ પણ કેટલી જગ્યાએ અસમાનતા જવાવામાં મળે છે એટલે હજુ ઘણું કામ કરવાનું બાકી છે.
બિલકુલ આપડે સ્ટુડન્ટ તરીકે શું કરી શકે
અ આપણે છોકરા અને છોકરી સાથે સમાન વર્તન કરી શકીએ અને દરેકને રિસ્પેક્ટ આપી શકીએ રિસ્પેક્ટ બહુ મહત્વપૂર્ણ છે.
હમ આ તો વાત તમારી સાચી છે રિસ્પેક્ટ તો બહુ મહત્વપૂર્ણ હોય છે. તને લાગે છે કે મહિલાઓ આજે પેલા કરતા વધુ અ શ સશક્ત બની જાય છે.
ચોક્કસ મહિલા આજે બહ શક્ત બની ગઈ છે પણ આગળ પણ પ્રગતિ કરતા રહેવું જોઈએ
હા કારણ કે સમાનતા એક દિવસમાં નથી આવતા
હા ધીમે ધીમે બદલાવ આવે છે તેથી જ આપણને અ મહિલાઓની રિસ્પેક્ટ કરવી જોઈએ અને તેમને સમાન ભાવ આપવો જોઈએ.
હા અને દરેક વ્યક્તિનું યોગ્ય યોગ્યદાન જરૂરી હોય છે. તો વુમેન એમ્પાવરમેન્ટ ન મુખ્ય સંદેશ શું છે
હ કે દરેક મહિલાઓને સમાન અધિકાર સમાન અને અવસર મળવા જોઈએ અને જો પોતાનો સપના પૂરા કરી શકે એવી તક માલવી જોઈએ આપણા ભારત દેશમાં મહિલાઓ સાથે બહુ ભેદભાવ કરવામાં આ આવતો હતો મહિલાઓને કોઈ પણ ચાન્સ નહી આપતા હતા અને- મા પુરુષોથી જ નીચે રાખવામાં આવતો હતો પણ આજના સમયે સમય બદલી ગયો છે હોમન ને પણ તમામ રિસ્પેક્ટ અને મર્યાદાપૂર્વક ઇમ્પોર્ટન્સ મળે છે તે લોકો પણ હવે દેશમાં અ સર ઊંચા કરીને ઘુમ ફરી શકે છે. અને જે પોતાના મન કરે તે કરી શકે અને પોતાના નિર્ણય પણ. સ્વયં લઈ શકે એવું આજનો સમય બની ગયો છે.
હમ આ તો બિલકુલ સરસ વાત છે તમારી આ તો બહુ સરસ છે કે તમારો ટીચર. તમે વુમેન એમ્પાવરમેન્ટનુંું જ્ઞાન આપે છે અને આ બહત મહત્વપૂર્ણ ટોપિક હોય છે સારા કરતા ટીચરનો. આ ઇન્ફોર્મેશન આપી જરૂરી હોય છે સ્ટુડન્ટનો
હા. જો જે જેટલા રિસ્પેક્ટ પુરુષો તેની હકદાર છે તે લોકોને પણ ઈક્વલ રિસ્પેક્ટ આપવું જોઈએ. અને અ આપણા ભારત દેશ માં સ્ત્રીઓનેે દેવીનો રૂપ કહેવામાં આવે છે, તો આપણે દેવીને રિસ્પેક્ટ ના કરીએ તો કેવી કેવી રીતે ચાલશે માતાઓ બહેનો ભગવાનના સ્વરૂપ હોય છે, તો આપણને તે લોકોને તમામ રિસ્પેક્ટ અને આદર કરવું જોઈએ.
હમ તો ત તમારા સ્કૂલમાં વુમેન વુમેન એમ્પાવરમેન્ટ નું એસે લખ્યું?
હા વુમન એમ્પાવરમેન્ટ વિશે લખ્યો હતો. અને તેમાં મને ઈનામ પણ મળી હતી.
હમ. હા તો બહ સરસ વાત છે કોંગ્રેચ્યુલેશન તને, ઈનામ મળ્યું છે.
હા, અને આપણા સ્કૂલ ના છોકરાઓ છોકરીઓ મીન્સ આપલા સ્કોડ વાળો વુમન એમ્પાવરમેન્ટ ના લીધે. રેલી પણ કાઢવી હતી.
હમ આ તો બહુ સરસ વાત છે, આ અને એના તો ઇમ્પેક્ટ થઈ શકે.
હા. આ આ બધા જોઈને લોકોની ભાવના જાગે છે અને હોમન પ્રત્યે તેમનો આદર ખુબ જ વધી જાય છે તેથી જ આ બધા જ વસ્તુઓ કરવામાં આવે છે.
હમ બિલકુલ સારી વાત. આજે તો વુમેન એમ્પાવરમેન્ટ થી અમારી સાથે વાત કરીને મજા આવી છે.
હા, જો બધા લોકો આ વિચાર અપનાવે તો સમાજ વધુ સારી બની જાય. છે, અને આજે તે આપણે સમાનતા અને સન્માનનો સંદેશ ફેલાવીવી અને દરેકને આ વિષ શીખવવીએ.
બિલકુલ સારી વાત.
હા, લોકો સુધી આ બધું સંદેશ પહોંચાડવું આપણી જવાબદારી છે. તેથી જ દેશનો વિકાસ થઈ શકે.
હમ તો ચલો હવે પછી વાત કરીશ.
હા હા મને તમારી સાથે વાત કરીને આનંદ મળી, આપણે ફરીથી વાત કરીએ. જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ. હમ.